હા ભાઈ હલો.
હા
જે જય શ્રી કૃષ્ણ મજામાં. તમે?
બસ શાંતિ છે.
હું આમ વિચારતી તી કે અમે ક્યાંક અમે ફરવા જવાના છીએ ને અમે તો કે પોતાનું સા સાધન લઈ જઈએ કે પારકું બીજાનું પ્રાઇવેટ કરીને જઈએ? એ મને નથી ખબર પડતી કે તને લઈ જઈ તો લાભ થાય કે બીજું એમ કે?
હહ એ વાત સાચી. પણ જો અમે ગયાતા ને ફરવા અમારે ત્યાં આ બાજુલી કોર તો અમે નાની બસ આવે ને વી બાવીસ સીટરની. એ અમે લઈ ગયાતા.
હા એ તો વધારે માણસો હોય. તો પેલું થાય ને અમારે હવે શું કેવાય સાત આઠ જણા જ છે અમારે.
અચ્છા. ના તો એકવાર અમે એમ એ અમે અમે બીજાનું સાધન લઈ ગયા તે દિવસે અમારા ત્યાં ગાડી નતી. અમાર પોતની. તો અમે બીજાની એમ કે આ ભાડાની ગાડી આવે ને. એ લઈ ગયા તા. તો ડ્રાઈવરે જોડે જ હોય. તો આપને એમ આમ જાગવાનીને એમ ટેન્શન ના હોય. આમ રાતની મુસાફરી થાય તો આપડે એમ થાય કે ઊંઘે આવી જાય. અમને ડ્રાઈવર જોડે હો એટલે આપને એ ટેન્શન ના હોય એમ થાય કે ચલો આપને વાંધો ના આવે થાકી જાય તો કાઈ ટેન શન ના હોય એમ.
જેને અમારે લાંબી મુસાફરી જવાનું છે તો એમ કે લા ડ્રાઈવર હોય તો સારું રે નહીં પોતાનો? પોતાના સાધન આપડે મોટી ગાડી હોય પોતાની તો ડ્રાઈવર રાખવો પડે એમ. તોય પણ ચાલે બધા આવી જતા હોય ને તો સા ઘણા છે તો એમ
હા ચાલે. તો પછી એમ કે આપે એમને મસ્ત આરામથી ફરીએ. રસ્તામાં આપને ઊંઘ આવે તો હુઈ બી જઈએ. અન જો ઈ ઠેકાણે આપે ગાડી ચલાવતા હઈએ તો આપને પછી જાગવું જ પડે એમ થાય કે. ઊ ગમે તેટલી ઊંઘ કેમ ના આવતી હોય એ ડ્રાઈવર લોકો ની તો આદત હોય કે ચાય પીને એ લો કો અ ડ્રાઈવિંગ કરે તાકી જોજો એ ડ્રાઈવર લોકો ને ખાસ જમશે નહી એ ચાય ને જેને તમાકુ કે ને જે ખાતા હશે ને કે સોપારી ખાય કે હા મસાલા ખાય ને તો એના માંથે જે કરે તો એ લોકોને ઊંઘ ના આવે વધારે પડતી ને આપે લોકોને તો એમ થાય કે ડ્રાઇવિંગ કરીએ એટલે કાંક ને કાંક મોટામાં ખાવા જોઈએ.
અમારે તો શું અમે કે છે કે સરકારી માં જવું હોય સરકારી ગાડીઓ હોય ને કે રેલવેમાં જઈએ તો કે બસ માં જઈએ તો કે સારું કે એમ કેતા હતા કે કોઈ તા ના હોય રેલવે જઈએને કે ચિંતા ના રહે લાંબી મુસાફરી હોય ને પછી ત્યાંથી પછી આપડે ગાડી કરી લેવાય ફરવા માટે
હા એ બધા હા એ બધા થી ઉત્તમ એ બઉ ઘણા લોકો કોઈ એમ કરે અમારે ત્યાંથી દૂર છે ને અમદાવાદ અમને સ્ટોપ કરવો પડે ગાડી ટ્રેન અમારે અમદાવાદ સુધીની જ હોય તો ત્યાંથી અમારા ગામ જવું હોય ને તો પછી અમે ત્યાંથી ગાડી બુક કરી લઈએ આપણે જેટલા દિવસે રોકાવાનું હોય ને હપ્તો કે પંદર દિવસ તો એટલે કોનુસ એક કિલોમીટર ના હિસાબે પૈસા એ લોકો ના બાંધેલા હોય કિલો હોય જેટલા કિલોમીટર એટલા પૈસા તો પછી આપણે ટેન્શન ના હોય આપે ગમે ત્યા લઈ જઈએ જેટલા કિલોમીટર થાય એટલા પૈસા પછી એન્ડિંગમાં આપી દેવાના એ લોકો નુ મીટર તો ચાલુ જ હોય
હા તો જો ને અમારે હરિદ્વાર ને જવાનું છે બરોબર ફરવા અઠવાડિયા નુ તો એમ કે રેલવે સારી રે ને એમ તો આપે કોઈ ચિંતા ના રેલવે જતી હોય એટલે હા પછી ત્યાંથી તે એ લોકો લોકોની ગાડીઓ હોય પછી ત્યાંથી ફરવાય એ લોકો ફરવે ને આપને
ડાયરેક્ટ લગભગ અમદાવાદ થી હરિદ્વાર ની ટ્રેન છે ને લગભગ હા તો તોય તો બહું સારું ઈ તો
હમ્મ તો અમારા ઘરના એમ કે કે ના કે પોતાની લઈ જઈએ તો પછી ગમે તે એમ કે આપડે ફરવું હોય વચ્ચે કોઈ આ તો ફરવા નુ તો ફરી લેવાય પછી હરિદ્વાર જવાય એવી રીતે ત્યાં પછી રેલમાં જતા હોય તો સીધા હરિદ્વાર જવાય એમ
હા એ વાત સાચી પણ પછી હરિદ્વાર થી તમે આમ જઈ કોને વચ્ચે ફરવા એમ કે ગાડી ત્યાં બુક કરીને બે ત્રણ દિવસ
ના એટલે અહીયાથી હરિદ્વાર જતા હોય રસ્તા મુકાઈ આવતા હોય ને બધા ફરવાના સ્થળ બધા હરિદ્વાર વચ્ચે જતા હોય એટલે રસ્તામાં તો આવે ને અહિયાં થી તો
હ હા આવે ને હા હા હા અચ્છા હા એવી રીતે તમે કહો છો
એમાં બધું આવે ને બધું ફરવાનું એટલે
હા હા હા એઈ સ્વાય સાચી ટ્રેનમાં એ ના થાય નામ ત આપે અહીંયા થી નીકળે જ રસ્તામાં કાઈ બી એવું ગાર્ડન આવી ગયુ મંદિર આવી ગયું તો આપે એમ કે ચલો આ ગાડી એમ વાળી લીધી એક બે કિલોમીટર આ અંદર હોય તો આપડે જઈ શકીએ અને ટ્રેનમાં હોય તો ના જઈ શકીએ.
હા ના જઈ શકીએ એટલે માટે એમ કે અઠવાડિયાનું છે એ બધા કે છે કે જઈએ તો કે અડધા ઘર ના આમ કે છે ને અર્ધા કે છે એ ના રેલવેમાં જઈએ.
ના ના તો તો પછી પોતની ગાડી લઈને જ જવાય આ ભાડાની ગાડી કરીને જ જવાય
હા સાત સિતી નું છે હા મોટી ગાડી છે એટલે વાંધો ના આવે ને એમ પોતા નાસ વસતો લઈ જવાને ગમે તે હોટલ આવે તો આપડે ઊભું રેવાય એમ બધું એમ અછ હા. અને સગા રસ્તામાં સગા વાળાનુ ઘર આવતા જ હોય બરોબર તો તે રાત વાસો ત્યાં કરી દેવાય એટ હા. ફરવાનુંને બધાને સગવાલા કે મળવાનું હોય એ પણ થઇ જાય ને બધું કોઈ ચિંતા ના રહે.
ને આપે ચાઈને ને કોઈને ઘરે જતા નથી આમ નીકળી એટલે રસ્તા રસ્તામાં જે રૂટમાં જેને ઘર આવે. બપોરનું હોય તો બપોરે એમ થાય ચાલો થોડી વાર હોલ્ડ કરી લીધો એક કલાક બે કલાક રા. તે આરામ કરી લીધું એ બહ બહુ સરસ છે ત આઈડિયા સારો છે. પછી તમે ને આ હા. ત ટ્રેન કરતા ઓ અ ઓલુ સાધન કરીને ચ મજા આવશે.
હા એજ ને મજા આવે ને સાધન કરીને જઈએ છોકરાઓ ખુશ થઇ જાય પોતાની ગાડી હોય એટલે એમ. કે મજા આવે એમ ચાલો કે હોટલ આવી તો ઊભા રાખે ને જ જમવાનું કરી દઈએ. ઓ છોકરો કેશે આ ખાવો છે તો ઊભું રાખીએ આપડે એ રેલવે મી થતું નથી ને.
હ.
સરકારી ગાડીમાં બસમાં પણ એવું નથી થતું.
હા એ વાત હા હ હા એ વાત સાચી હે. હા હા. ત્યાં અમારા એ લોકો ને ઘણો ઈચ્છા થાય કે જે ઓમ બીજા નહી એટલે અમારી ફેમિલી. ને અમાર નણંદ છે ને. એ લોકો ચાર જણ છે એમ કેકે અમ ભાઈ બોન આપડે બધા ભેગા જઈએ એમ કે. પરિવાર પરિવારે બે ગાડીઓ લઈને જઈ કા પછી એક નાની બસ. કરીએ તો એમ ભેગા જઈએને તો બઉ મજા આવે. તો એજ આપણે કે મ અમારા મમ્મી પપ્પા છે સાથમાં એ પણ આવી શકે. આમ નાની ગાડી માં હોય તો બધા ના માય ને. તો એક એક બે ચાર હુ તો એક બે ને ઘરે રેવું પડે. એટલે એ બી મજા ના આવે એટલે જઈએ તો બધા સાથે જઈએ ન તો બહુ મજા આવે. તો કે તમારે ઘણો ટાઈમ થયા પ્લાન બનાવેલો હોય. પણ કેને ભગવાન સાત. નથી દેતા ત્યાં હુધી અ સાથ દેશે ત્યાં સીધું ચાલુ એેજ નથી ઉતારતા કોઈના.
હા આપડે શું છો છો ધંધો ચાલુ હોને તો ત્યારે છોકરાને પેલે રજા હોવા રજા. છોકરાનું પેલું હોય તો આપડું પેલું વેત પડેજ નહી ને હા એટલે.
કોને બધું જોવો પડે વેત ઉતારવો પડે બધા તે એ અડચન હા. હા એ એટલા માટે ઈચ્છા છે પર અમે બી. તેમ નીકળીશું અમારે અ કાઠિયાવાડી બહુ આવનારી. ઈચ્છા છે મારા સાસુ ને એકા એક વાર હું મારું તો હા. એ બર બહુજ કે છે પહેલે થી એક હું મારું ને એક વાર પેલા મને એમ કે એક વાર એ. ઈચ્છા થાશે કે ભગવાન મને અ કરશે ને આ એકવાર કાઠિયાવાડ મારે. જોવું એમ કરીને એ તો કે ને રે. એકદમ બધા ત્યાં સ બધા અ પેલા ક્યાં વિદ્વાન લોકો બધા. ત્યાં વધારે કાઠીયાવાડ માં સૌરાષ્ટ્રની ભૂમિમાં.
હા હા બરોબર.
બઘા સાદું સંતને વધારે છે ને ત્યાં કને.
હા તે વધારે છે હા એ મજા મે જોયેલું જ છે કાઠિયાવાડી તો. નાની હતી ને ત્યારે ગયેલી હું પ્રવાસમાં.
હા એજ એમ ત હું એ તો નાની હતી ને મ મા મારા બાપુજી વાણા ને ત્યાથી. બે વાર જઈ આવી હઉ સૌરાષ્ટ્રની યાત્રા એક વાર સમાજ તરથી ગયા તા. ને એક ગાડી લઈને ગયા તા અમે લોકો બહુ મજા આવી ગઈ હતી ત્યારે નાના ના ના હતા ને એટલે. ખાસ એટલું ત્યાં પેલું નથી થતું હવે એમ. થાય કે ના કે મોટા થયા ને ભલે પગથિયા તો નઈ ચડાય. એવડા પણ એમ થાય કે હો નીચે થી પણ છોકરાઓને એક વાર. ઈચ્છા થાય છે એમ કે ના કે જવું જરૂરી એ બતાડવું કાટયાવાળ હમ.
તે ગિરનાર છે તે હવે આપડા થી ચઢાય નહિ નાના હતા એટલે ચડી જતા હ. તો નીચે થી જ દર્શન કરવા પડે પછી એવું થાય હવે હવે તો રોપિયો થઈ ગયા છે બધ ઉડન ખટોલા એ તો એમાં બેસી જાય એમાં વાંધો નથી આવતો એમાં દર્શ સાસુ ને દેવાના એટલે ઉપર દર્શન થઇ જાય હવે તો ગિરનારમાં પણ થઈ ગયું હવે તો એ.
હા હા
અમે નાના હતી ને ત્યારે હા ગઈ હતી ત્યારે એ બધું ન તો ચાલી ને ઉપર પગથીયા ચડવાનો
હા તો ક્યાં હવન? સવારને ચાર વાગે આપે નહિ ચડતા નાના હતા ત્યારે? સવારે ચાર વાગ્યા બપોરે બાર વાગ્યા સુધી પાછા આવી જતા. ચડી ને પાછા નવ હજાર નવસો નવ્વાણું પગથીયા છે ને?
હા તે હમણાંથી જોયું સાંભળ્યું હશે ને સમાચાર માં ગિરનાર પગથીયા ચડતા હતા એટલે આ છોકરા ને પહેલો સિંહ ઉપાડી ગયો
હા એજ એજ બાપ ત્રણ એ પછી ને પકડી લીધા ને વન વિભાગ એ લોકો એ
હા હા પકડી
હ એ લેવું સવાના બચારે પાંચ વાગે ચડવાનું ચાલુ કર્યું હતું એ લોકોએ હજી પચાસ પગઠિયા ચડ્યા તા ને ખેંચી ગ્યો. એને કાકાનો હા કાકાનો હાથ ઝાલ્યો તો. કેમ એમ થાય એવડી ભીડ હતી મે આ બચારા છોકરાને લઈ ગયો એટલે બી લાગેવે એમ થાય કે
હા તે એેટલું ચડાય જ નઈ હા હમ સિંહ બહુ વધી ગયા છે ને બાજુ પેલા એટલું બધું નતો અમે એવું ના નથી ચડતી સિંહ જોયા જ નતા
હમ
એ વખત પાંજરા પૂરેલા એ એજ જોયા હતા પ્રાણી સંગ્રહાલય છે ને એમ જ જોયા હતા.
ના એટલે સમાચારમાં બતાતા હતા કે એમમાં ક ઘણા ટાઈમ થયા ત્યાં દેખાતા હતા. ત્રણ સિંહ ત્રણેય ત્રણ સિંહ પકડાઈ ગયા વન વિભાગ વગાડે હા જતા લીધા પણ તો અહીયા જંગલ એટલે ક્યાંથી બી આવી હકેને? સી એજજ તો એજ એજ બરોબર
તો
શું કો છો કહો બીજું?
હ બસ શાંતિ છે તો હવે પોતાની ગાડી લઈને જ જઈએ ને એવું. ચલીએ ને તો . ઘરમાં વાત કરું તો બધા કે છે કે ના પોતાની ગાડી લઈ જાવ તો ફાયદો થશે એમ
એ ફાયદો ને પાછો હા ફરાય જાય ને આપે નાનું થોડું ઘણું આપે નાસ્તા જેવું બધું લઈ લઈએ સુકી આ બધું સુકો નાસ્તો તો આપણે અઠવાડિયું નીકળી જાય તો આપણે વચ્ચમાં એ અડધો ખોટો ખર્ચો આપણે ના કરવો પડે.
હા અને બે ત્રણ જગ્યાએ તો શું અમારા સગાવાલા ને આવે જ છે એટલે રાત પા થઈ જાય એટલે હોટેલે પણ બુક ના કરવી પડે. એ બધો ફાયદો થાય આપડે બસ હમ
તો બસ એજ ગોઠો વો બહુ મજા આવશે.
હવ ચાલો
બીજું શું કહો છો? બસ એજ એજ તમે પછી અમે ગોઠવીએ. તમારું કેવું અનુભવ રેહ હા આયશું ને. કે ના ના છે અ શું ગોઠવીશુ.
ઓ
ફરી મલીશું.
હવ. હમ્મ.
હમ